હાલો.
હાલો.
હાલો કેમ છો?
બસ જો મજામાં તમે કેમ છો?
બસ આર્યા અમે તો ઘરે છીએ વરસાદ બહાર ચાલુ છે, બહાર જવા એવું કઈ છે, ની
હા.
તો ઘરે છીએ
હું તમને શું પૂછતીતી કે અમણાં અમારા ફ્લેટમાં છે, ને ઘણા બધા ત્રણ ચાર લોકો એ એવી રીતે ઘરમાં પેલું પાલતુ જાનવર જે કહેવાય ને તો આજકાલ લો કો ને કુતરાઓનો ને બો શોખ થયો છે, ઘરમાં રાખવાનોને તો હવે એ જોઈ જોઈ ને કારણ કે મારા છોકરાઓ જોતા હોય કે એમના ફ્રેન્ડના ઘરે આવી રીતે પાલતું જાનવર છે, કે મસ તે એકદમ અ સારી પેલું જે કેહેવાય ને કે સારી જાતના હોય પેલા પોમેરિયન હોય કે બીજા ઘણા બધા હોય છે, એના નામ મને એટલા આવડતા પણ નથી કુતરાઓની જાતને પણ અવે છોકરાઓ જોવે કે હા મારા ફ્રે ના ધરે જઈને મારે લેવું છે ને પછી જીદ કરે હું એ કેટલી વાર સમજાવું કારણ કે સારું ક‌ઉ તો મને તો એ ગમ જ ન‌ય કે ઘરમાં એવી રીતે પ્રાણીઓ હોય પણ હું મારા છોકને કેવી રીતે સમજાવુ?
સાચી વાત છે અમારા ફ્લેટમાં છે, ને હમણાં જ એક દસ બાર દિવસ પેલા જ આટલું નાનું લાયા છે, કુતરુ બ્રાઉન ને વ્હાઈ તમને ખબર હોય તો ફર જેવું છે. એના એના ઘરેથી કોન્સ્ટન્ટલી કૂતરાનો અવાજ જ આવયા થાય રડતું હશે એને ન‌ઈ ગમતું હોય એટલે મને તો એમ લાગે છે, કે એ લોકોને એની જગ્યા જ રેવા જોઈએ. ઘરમાં આપણેે જો આપણેે એને પૂરતો સમય આપી શ કીયે આપણેે એની સાથે રહી શકીએ અને પૂરત આપડે એને એનું ખાવા પીવાનું એડજસ્ટ કરી શકતા હોઈએ. એની પોટી બોટી બધું કરી શકતા હોય તો જ તમારે લાવવું જોએ. અને તમે ઘરે બી લાવને પછી તાળું મારીને નાના બાસ્કેટમાં અમારા સામે વાળા શું કરે છે, કે એ લોકો શું કરે ને એલું આમ મોટું બાસ કેટ જાળી વાળું નથી આવતું આપડે રમકડા મુકવાનું ને એવું પ્લાસ્ટિકનું મોટું એમાં એને મૂકીને પછી તાળું મારીને બહાર જતા રહેે તેમના ઘરેથી છેને જે સમજણે કૂતુંર નું બચુ રડતું હોય ને એવો જ આપણને અવાજ આયા તો તો આપણને એમ થાય ને કે તે લોકો ના લાવતા હોય તો મને તો એમ થાય છે, કે ઘરે લોકોને જો તમે પૂરો ટાઈમ આપી શકો ને તો જ તમારે લાવુંજ ઘરમાં જો એક બી વન વ્યક્તિને પસંદ ના હોય ને તો તમારે નાજ લાવવું જોઈએ મારું તો એવું માનવું છે.
હા એટલે એવું કે બિચારા પ્રાણીને તો તમે ઘરમાં લાવો પછી એનું ધ્યાન ના રાખો પછી એને આવી રીતે પૂરી રાખવો તો પછી એનો મતલબની તો તમે જો આ કૂતરું લાવો તો એનું કેટલું ધ્યાન રાખવું પડે કે રોજ સવારે તમારે એને આંટો મરાવવો જ પડે કારણ કે આખો દિવસ તો કોઈ પ્રાણી ઘરમાંને ઘરમાં રહી ના શકે તો એને તમે આંટો મારાવા લઈ જાઓ કે સાંજના ટાઈમે એને થોડોક અ ફેરવવા માટે લઈ જાવ પછી એક તો એનું ખાવા પીવાનું હવે તો આ પેડી ગ્રીને આને તે ઘણી બધી કંપનીઓના મેં નામ સાંભળ્યા છે. કે તમે જો પાળતું જાનવર રાખો ઘરમાં તો તમારે એને બધો ખોરાક જ આપવો પડે તો એના પાછા ખર્ચા અલગ પછી એને વેક્સિનેશન હોય ને એને ડોક્ટર જોડે લઈ જવાના ને એ બધું ધ્યાન રાખવાનું અલગ હોય કોઈ વાર માંદા પડે એને એ દવા માટે ડોક્ટર જોડે લઈ જવું પડે તો એવું નથી કે તમે ઘરમાં લાવી દીધું એટલે તમારી જવાબદાર પતી ગઈ પછી જેમ આપણે નાના બાળકનું ધ્યાન રાખતા હોઈએ ને ઘરમાં એમ જ આપણે પ્રાણીનું પણ ધ્યાન રાખવું પડતું હોય અને એ
એકદમ અરે તમારી વાત એકદમ સાચી છે, હું તમને સાચું કહું આ છે, ને બધું ફોરેન નું કલ્ચર છે, ત્યાં શું કે વિભક્ત કુ ટૂબ હોય એક બે જણ રહેતા હોય એ લોકો પાસે કંઈક વાતો કરવા વાળું કોઈક ના હોય એમને આમ ઘરમાં એકલુ એકલુ લાગતું હોય અને પ્લસ એ લોકો સદ્દર હોય એમની પાસે મની પાવર વધારો એટલે એ લોકો શું કરે કે આવી રીતે ડોગ લઈ આવે કેટ લઈ આવે તો એ લોકો જયારે એ લોકોનો ફ્રી ટાઈમ હોય ને ત્યારે એની સાથે રમે એને બધું દોધ પીવ તો એનો બી ટાઈમ જતો રહેે પ્લસ પેટને બી મજા એટલે આ બધું કલ્ચર ત્યાંનું છે, જયારે આપણે ઈન્ડિયામાં શું છે. ઓ ડેડી આપણે ઘરમાં પાંચ છ જણ તો હોઈએ જ અને પ્લસ આપડે એકનો ઉમેરો કરીએ તો એને તમે સાચવી શકવાના જ નથી એટલો તમને ટાઈમ જ નથી મળવાનો ઘરમાં કે તમે એને બહાર ફરવા લઈ જાવ તમે એનું બધું ડોક્ટર પાસે લઈ જાવ એના આટલા બધા તમે ખર્ચા કરો એટકે આ કલ્ચર આપણું છે, જ નહી આ કલ્ચર શું છે, એકદમ પૈસા દાય ઘરમાં એકલા હોય એમને કોઈની સાથે વા તો કરવાનું ના હોય એટલે મને એમ લાગે છે, કે આ બધું કરવું જોઈએ પણ જેને અફ ફોર્ટેબલ હોય એને જ આ આ જોઈ જોઈને દરેકે કરવાની વસ્તુ જ ન મને તો એવું લાગે છે.
હા તમારી એ વાત એકદમ સાચી અમારા બીજા એક પાડોશી છે. તો એમણે પેલી ઓસ્ટ્રેલિયન બિલાડી, એમના ઘરમાં છે, એકદમ વ્હાઈટ ફરફર વાળી હોય, એવી બિલાડી તો આપણે અહીંયા ઈન્ડિયામાં નથી હોતી તો ત્યાંથી એ લોકો એને, એક્સપોર્ટ કરીને લાવતા હોય છે. તો એ બિલાડીનું ખાવાનું પણ અલગ હોય મતલબ એ ગરમીમાં પણ ના રહી શકે. તો એ લોકો એને એવી રીતે રાખે કે એક રૂમમાં એના માટે એસી પણ ચાલુ રાખતા હોય તો આપડે, આપણા માટે થોડા કલાકો એસી ચાલુ કરતા હોઈએ છેએ જયારે એના માટે એ લોકોને, આખો દિવસ એક રૂમ નો એસી ચાલુ રાખવું પડે. પ્લસ એ બિલાડી એવી હોય કે બહુ બધા લોકોને જોઈ જાય ને તો એ ગુસ્સે થઈ જાય. કે પછી ગભરાઈ જાય તો નખ મારી લે. તો એ લોકો એને બહાર પણ ના કાઢી શકે ઘરની, તો, એમાંને એમાં એ વધારે ગભરાઈ જાય અને જો કોઈ એના ઘરમાં મહેમાન આઈ જાય ને, તો એકદમ ખીજાઈ જાય કે કોઈ મહેમાનને નખ મારી દે, કે એના ઉપર હુમલો કરી દે, તો પછી આવી બધી બાબતોનું પણ વધારે ધ્યાન રાખવું પડે કે ભૂલતી એના ઘરની જાડી, ખુલી રહી ગઈ હોય તો એ ગરા ગભરાટ માં એકદમ જ ભાગી જાય. ને નીચે જતી રે ને બહાર ભાગી જાય ને પછી એ લોકો આ દોડા દોડી કરે ને શોધ વા માટે ને બધું મેં જોયેલું છે એટલે મને થાય આટલી બધી, હેરાનગતિ બિલાડી થતી હોય ને પોતાની થતી હોય તો શું કામ આ વસ્તુ આપણે કરવી જોઈએ.
અરે સાચી વાત છે અમુક બંગલામાં તો તમે વાંચ્યું હશે કે કુતરા થી સાવધાન સાચી વાત, મન તો બહુ જ બિકલા એ કૂતરા તમે જોયા છે એ ઓલમસ્ત આમ, બ્લેક કલર ના ફૂલ હાઈટેડ આમ આમ ફરતા હોય તમે, જોઈ ને બીઆઈ જાવ. સપોઝ કોઈ એના ઘરમાં ઓચીન તુ કોઈક માણસને ના ખબર હોય કે અહીંયા કોક આ જો અમારા ભાઈ સાથે જવું થયુ તુ એમને વાઈફ ને ત્યાં એક મોટું બ્લેક કલર નું કૂતરું છે તોએ પેલી વાર એવી રીતે ગયો તો એના પિયર એની વાઈફ સાથે એ કુતરા માટે તો તે અજાણ્યો જ હતો તો જેવું હજી તો બાઈણું ખોલ્યું ને કૂતરો સુ એકદમ ફૂલ ફોર્સમાં એના અહીંયા ખભા સૂધી આ આવી ગયો એટલે એ બધું ઓચીતું માણસ તો આ તો સારું હતું કે ત્યારે બીજું ત્યાં બધા એની મમ્મી ને એના વાઈફ ને હાજર હતા નકર સો ટકા એને બાઈટ કરી જ લેત એટલે આ બધું આ બધું ટ્રેન કરવું બહુ અઘરું છે અને તમે તો ચલો તમારા ડોગને લઈને આમ આમ રોડ ઉપર નીકળી જાયસો સ્પોઝ એના હાથમાંથી એ છૂટી ગયું તો ત્યાં કોઈ નાના છોકરા રમતા હોય કે બીજા કોઈ પ્રાણીઓ એની શું દશા થાય તો વિચારી જ આપણે નથી શકતા એટલે આ બધું બહુ ડેન્જર છે એની માટે બહુ ટાઈમ આપવો આપવો પડે બહુ ટ્રેનિંગ આપવી પડે મને તો એવું લાગે છે
હા એ તો છે જ કારણ કે ઘણો ટાઈમ આપણે આપવો પડે અને હવે તો પૈસાદારો ના બધા શોખ છે એટલે એવા પણ ઘણી બધી મેં જોયા છે. કે જેવી રીતે આપડા સલૂન હોય છે કે બ્યુટી પાર્લર હોય છે. કેવી રીતે જે પાલતુ પ્રાણીઓ હોય, એ લોકો માટે પણ એ લોકો તો કઈ એવી વ્યવસ્થા રાખીએ. કે પુરાવા ન સ્પા અલગ હોય. એ લોકોકના લગાવ ઇવન એ લોકોને જે ગળને પેરા હોય કપડા હોય એ તો અગલ બ્રાન્ડેડ કંપનીઓ ન આવતું હોય છે. અને પછી એવી કોઈ પ્રતિયોગિતા થતી તી હોય કે હા. તો એવડાવેને એકદમ આ મસ્ત કપડાં પહેરાવીને એને તૈયાર કરેને. એવું ઘણું બધું હોય છે. પણ હું માનું છું આ શોખ ની વસ્તુ છે જો પૈસો હોય ને આવું બધું કરવું ગમતું હોય. એ લોકો કરતા પણ હોય છે, પણ આપણા જેવા લોકો લોકો માટે મને નથી લાગતું કે આ યોગ્ય ચીજ છે.
એ તમારી એકદમ સાચી અમુક સાઈડ ઇફેક્ટ હું તમને કહું અત્યારે ઘણું પેપરમાં આવે છે કે અમુક ઘરો ખબર છે આમ કબૂતરો બહુ હમણાં તો જોકે બધા ફ્લેટમાં કબૂતર વધી જ ગયા છે. પણ એ કબૂતર ના ચરક એની જે પીછા ઉડે એના થી શ્વાસના કેટલા ગંભીર રોગ થાય છે તમે પેપરમાં જો વાંચ્યું હોય. કે કબુતમને તમે કોઈ દિવસ તમારા ઘરે માળો મૂકવા ના દો. કારણ કે એની જે ચરકની વાસ છે એને જે ફરફરફર ઉડે પીછાથી જે શ્વાસ ના ગંભીર રોગ થાય છે ને. એનાથી તો અત્યારે ડોક્ટરો તમને ચોખ્ખી ના પાડે છે કે તમે કબૂતરને તમારા ઘરે માળો ના બનાવા દો. એટલે આવા અમુક કૂતરા થી બીવુ એ લોકો ના અમુક એવા રોગ હોય. એ આપડે તો જાણી શકવાના જ નથી અને આપે ઓડીએ તો એ આપણને જો સાબુથી આપડે સરખા હાથ ના ધોય તો આપણને બી લાગવાના છે. એટલે આ બધું ઘણું ધ્યાન રાખવું પડે આપડે એવું મને લાગે છે.
ના એ તો છે જ કારણ કે અમારી સોસાયટીમાં પણ ઘણા દિવસોથી એવું આવે છે. કે તમે મહેરબાની કરીને કબૂતરોને દાણાં નાખો. હમ અને જો આપવા હોય તો સોસાયટીની બહાર આપો જેથી કરીને એ લોકો. આપણે સોસાયટીમાં માળા ના બનાવેને ત્યાં જ રહી ના જાય, કારણ કે તબિયત માટે બહુ જ હાનિકારક હોય છે એનું ચરક ને એ બધું. તો એ તો ધ્યાન રાખવું જ પડે. અને આ બધી બાબતોથી મેને એક જ વસ્તુ શીખવા મળે છે કે ઘરમાં પ્રાણીઓને રાખ- વી જરૂર નથી, જો એમને પ્રેમ કરીએ પ્રેમ હોય તો તમે જે. જે છે કૂતરાઓ છે કે બિલાડી છે કે ગાય છે એ લોકાને ખાવાનું આપું. એ લોકો પ્રતિ હમ દર્દી રાખવો એ લોકોનું ધ્યાન રાખવું. તો પણ આપણે એક પ્રકારની પ્રાણીઓની સેવા જ કરી શકાય.
સાચી વાત છે હું તો કઉ તમે ગૌ માતાને ખવડાવો કૂતરા ને આપો બિસ્ટ કીટ એ બધું તમે કરો, પણ ઘરે તો તમે મારા જો તમે મારો એ મંતવ્ય પૂછો તો હું તો ના જ પાડીશ. કારણ કે એની પોટી છે એ જે બધા. સાફ સફાઈ એ ઘણા ઈસ્યુ તમને આવવાના જ છે. તો એને એની રીતે જીવાદો તમે તમારી રીતે જીવો. એને ઘરમાં લઈને આપડે બી હેરાન થવાનું. છે એને બી હેરાન થવાનું છે તો મને કોઈ પૂછે ને તો હું તો ના જ. પડવા માટે.
તો તમારી વાત એકદમ સાચી છે. અને આપણેે એજ પ્રમાણેનો આપણો જે અભિગમ છે પ્રાણીઓ પ્રત્યેનો. એજ આપણેે ચાલુ રાખીશું.
તો હું તો તમને સજેસ્ટ કરું તમે તમારા. તમારા બાળકને ના જ પાડજો કે બેટા આપણે ઘરે કાંઈ નથી લાવું. તને રમવાનું મન થાય તો હું તને જુ જોવા લઈ જઈશ. ત્યાં તને જે જોઈએ એ બધું મળી જશે પણ તું ઘરે લાવ વાની વાત ના કર એટલું એને સમજાઈ દેજો.
ચોક્કસ ચોક્કસ ચાલો ત્યારે. ફરી મળીશું આવજો.
આવજો.